હલો શું કરે છે અત્યારે?
અરે બસ એમ જ બેઠી હતી, તું બોલ કેમ છે?
આજે મને પ્રવાસ ને બહુ યાદ આવી રહી હતી.
વાહ મને પણ પ્રવાસ ની વાતો બહુ ગમે, તું છેલ્લે. ક્યાં ગઈ હતી?
હું પરિવાર સાથે સાપૂ તારા ગઈ હતી. બહુ સરસ જગ્યા છે, જ્યાંની ઠંડી હવા. અને પહાડો જોઈને મન ખુશ થઈ જાય છે.
હા સાપુતારા વિશે બહુ સાભર્યું છે, ત્યાં તરાાવ પણ છે ને.
હા મોટું સુંદર તળાવ છે. સાંજે જ્યાં નવામાં ફરવાની બહુ મજા આવે છે, આસપાસ લાાઈટો પણ બહુ સુંદર લાગે છે.
વાહ ખુબ સરસ, સાંભળીને મન થઇ ગયું જવાનું, ત્યાં ખાવાનું કેવું મળે?
બહુ સરસ. ગરમ મકાઈ ભજિયા ચા બધું જ મળતું હતું.
સાચી વાત મને તો પ્રવાસમાં સ્થાનિક ખાવાનું ચાખવાની બહુ મજા આવે.
મને પણ, તું કયા કયા ગઈ હતી ગુજરાતમાં?
હું દ્વારકા ગઈ હતી ગયા વર્ષે. દરિયો અને મંદિર બંને બહુ. ગમ્યા, સવારે મંદિર ની આરતી જોવી. એ તો અદ્ભુત અનુભવ હતો.
અરે વાહ દ્વારકા જવાની મારી પણ ઈચ્છા છે, દરિયા કિનારે ફરવાની મજા.
બહુજ સાંજ ના સમયે પવન એટલો સરસ આવતો હતો, કે પાછા વાવાનું મન જ નતું. તો.
તું બેટ દ્વારકા ગઈ હતી?
હા નાવમાં જઈને રસ્તામાં દરિયાની લહેરો જોઈ ને બહું. આનંદ આવ્યો. નાના બાળકો તો ખૂબ ખૂબ ખુશ થઈ ગયા.
વાહ, મજા આવી ગઈ હશે? મને દરિયો બહુ ગમે, હું જ્યારે દીવ ગઈ હતી, ત્યારે કલાકો સુધી દરિયા
દિવમાં દરિયો બહુ સ્વસ્થ હોય છે, ને એવું સાંભળવામા આવ્યું છે.
હા, અને જનું વાતાવરણ પણ શાંત લાગે ગે સવારમાં સૂર્યોદય જોવા મળે એટલે આખો દિવસ ખુશી રહે.
પ્રવાસ માણસ ને તાજગી આપે છે. રોજની એક સરખી દોઢધામમાંથી થોડો આરામ મરે.
હા, અને નવી જગ્યાઓ જોઈને ઘણું શીખવા પણ મળે. લોકોની બોલ
સાચું હું, જયારે કચ્છ ગઈ હતી ને ત્યારે ત્યાંના લોકોની મહેમાન નવાજી જોઈ નેતા શ્યારે થયું?
અરે વાહ, રણોત્સવ જોયો હતો?
હા, રાત્રે સફેદ રણમાં ચાંદીમાં ચમકતું હતું એ દ્રશ્યો ક્યારે ભૂલી ના શકું.
મને તો ફોટા જોઈને બહુ ગમે છે. સામે જવું તો કેટલું સુંદર લાગતું હશે.
બહુ જ ત્યાંના લોક નૃત્ય અને સંગીત પણ બહુ સરસ હતા લોકો પરંપરાગત કપડા પહેરીને નાચતા હતા.
ક્રિટિક વસ્તુઓ જોવાની મજા જ જ અલગ હોય છે.
હા, અને યાદો પણ બની જાય. આજે પન અમે બેઠા હોય ને ત્યારે તે પ્રવાસ ની વાતો કરીએ.
અમારા ઘરે પણ એવું જ થાય જૂના ફોટા જોતા-જોતા બધાને
તું આગળ ક્યાં જવાનું વિચારે છે?
હું ગીર જવાનો વિ ચારી રહી છું. સિંહોની નજીક થી જોવા
અરે વાહ, વીર બહુ સુંદર છે મારા કાકા ગયા હતા કહેતા હતા કે સવારના જંગલમાં સફારી માં અલગ જ અનુભવ થાય.
જંગલ માં શાંતિ અને પક્ષીઓનો અવાજ સાંભળવા કેટલા સરળ લાગે ને.
હા ગુજરાતની વચ્ચે જવાથી મન પણ હળવો થઈ જાય.
સાચું. શહેરના અવાજથી દૂર થોડો સમય
હા અરે એક વાત કઉ મને પહાડો વધારે ગમે કે દરિયો હ હું આજ સુધી નક્કી નથી કરી શકી.
હા હા મને પણ એવી જ હાલત છેે. બનેની પોતાની મજ ધા જ અલગ હોય છે.
એક બાજુ ઠંડી હવા અને પહાડ બીજી બાજુ દરિયાની લહેરો.
અને પ્રવાસમાં પરિવાર સાથે સમય પસાર કરવાનો આનંદ સૌ
સાચી વાત અરે પછી શું થયું સાપુતારામાં તું કોઈ બગીચો જોવા ગઈ હતી, હા.
અમે તયાંનો ગુલાબ બગીચા જોવા ગયા હતા એટલા બધા રંગ રંગો ના ફૂલ હ કે આખો હટી જ ન હીતી.
વાહ. મન તો ફૂલ ના બગીચામાં ફરવું બહુ ગમે, સુગંધ થી જ મન ખુશ થઈ જાય.
અને જ્યાં નાનાં-નાનાં ઝરણાં પણ હતા. લોકો ફોટા પાડતા હતા. તા અને બાળકો રમત તા પણ હતા. પ્રવાસમાં બાળકો
કરે છે તેમને દરેક નવી વસ્તુમાં તો મજા જ આવે ને.
સાચું મારો નાનો ઉભાઈ તો સતત પ્રશ્ન પૂછતો હતો.
કે આ શું એ શું છે કરીને બધાને હસાવતો હતો, હા-હા નાના બાળકો હોય ને ત્યા પ્રવાસ વધુ જીવંતપૂર્ણ ન આવે.
પછી અમે સૂર્યાસ્ત જોવા ગયા હતા, આકાશમાં લાલ અને કેસરીયો રંગ ફેલાઈ ગયા હતાં બહુ સુંદર લાગ તું હતું.
અરે વાહ, કુદરતના દ્રશ્યો માનસને શાંતિ આપે છે.
હા. ચ્યાં ઊભી રહી ને મને લાગ્યો. કે રોજ થોડો સમય કુદરત સ થે પસાર કરવો જોઈએ.
સાચી વાત, હું જયારે સોમનાથ ગઈ હતી ને તે દરિયા કિનારે બેસીને લાંબા સમય સુધી લહેરો જોતી રહી હતી.
સોમનાથ નું મંદિર પણ બહુ જ સુંદર છે ને.
હા અને સાન્જની આરતી તો દિલને સ્પર્શી જાય ને એવી હતી, દરિયાની સાથે મંદિરનો અવાજ સાભરવો એ અનોખો જ અનુભવ હતો.
ગુજરાતમાં કેટલી સુંદર જગ્યાઓ છે. દરેક જગ્યાએ પોતાની
હા ક્યાંક દરિયો, ક્યાંક પહાડ તો ક્યાંક જંગલ અને ક્યાંક ઐતિહાસિક સ્થળો.
તો કયારેક પા પાવાગઢ ગઈ છે.
હા, અમે પરિવાર સાથે ગયા હતા ને ઉપર સુધી ચઢતા તો થોડો થાક લાગ્યો પણ ઉપરથી દ્રશ્યો જોઈ ને તો બધો આનંદ ઉતરી ગયો.
મને પણ ઊંચાઈ પરથી આ
અરે રસ્તામાં મળતી ગરમ ચા અને નાસ્તા ની વાતો જ કઈ અ અલગ.
પ્રવાસ માં ખાવાનું પણ યાદ રહી જાય. ક્યાં શું ખાધું એ પણ માદા નો ભાગ બની જાય છે.
હા. કચ્છમાં પહેલી વાત ત્યાં ની ખાસ વાનગીઓ ખાધી હતી ને તો સ્વાદ જ કઈ અલગ હતો.
અરે મને તો ગામડા માં મળ તો સાદું ખાવાનું વધારે ગમે તાજું અને સ્વાદિષ્ટ હોય.
સાચું શેહર કરતા ગામડાનું વાતાવરણ વધુ શાંત લાગે.
પ્રવાસ દરમિયાન લો લોકો સાથે વાત કરવાની પણ મજા આવે ઘરના સાળા લોક કો મળી જાય છે.
હા, એક વખત અમે રસ્તો ભૂલી ગયા હતા તે વૃદ્ધ કાકાએ અમને સાચો રસ્તો બતાવ્યો અને પાણી પણ આપ્યું.
કેટલું સારું લાગ્યું હશે આવા અનુભવો માનસને માનવ તા પર વિશ્વાસ કરાવે, બિલકુલ
કરવા માતી નથી. માણસને સમજદાર પણ બનાવે છે.
હા અને નવા-નવા અનુભવો મળે.
એટલે આસ્મવિશ્વાસ પણ વધે છે, તું ક્યારેક લાંબી મુસાફરી રાતે કરી છે.
હા અમે બસ માં રાતે દ્વા રકા જતા હતા રસ્તામાં બધાએ ગીતો ગાયા વાત તો ઘરી ઊંઘ જ ન આવી.
હા-હા મુસાફરી માં એ મસ્તી તો બધુ યાદગાર બને.
અને સવારે નવી જગ્યાએ પહોંચીએ ત્યારે અલગ જ સા હોય.
સાચું મુ તો મુસાફરી દરમિયાન બારી પાસે બેસવું બહુ ગમે બહારના દ્રશ્યો જોતી રહું
મળે પણ ખેતરો ન નદીઓ, નાના ગામડા બધું જોવાની મજા જ આવે.
કયારેક લાગે છે કે આપણે ગુજરાતની બધી જગ્યાઓ ફરીયે.
હા દર વર્ષે એક નવી જગ્યા જોવાની યોજના બનાવી જોઈએ.
સાચી વાત અરે તેઓ જુવારી જગ્યા જોવા ગઈ છે.
ના હજુ નથી ગઈ. પણ બહુ ઈચ્છા છે સાંભળ્યું છે તેની આ આસપાસનું કુદરતી સૌંદર્ય પણ સરસ છે.
હા મારા મામા ગયા હતા કેહેતા હતા કે નડીઓને બારણ દ્રશ્યો તો બહુ સુંદર લાગે. પ્રવાસ
કે છે તને
બહુ પછી એ પોતાજને ફરીથી યશો ન યાદ આવી જ જાય ને
હા. અને ધોરક ફોટા પાંચ વાર્તા છુપાયેલી હોય છે.
સાચું કહી. અરે પછી તું દી મા શું શું જોયું હતું તે એના કિલ્લા જોયા હતા. તે દી માં કિલ્લો જોવા ગયા હતા. જૂનો અને જૂનો કિલ્લો હતો દીવારો જોઈ તે સમયની
જોવા ગયા હતા, બહુ મોટ ટો અને જૂનો કિલ્લો છે. દિવાલો જોઈ એવું લાગતું હોય વું કોઈ વાર્તામાં આવી ગયા હોય.
અરે વાહ મને ઐતિહાસિક જગ્યાઓ બહુ ગમે ત્યા ઉપરથી દરિયો પણ દેખાતો હશે ને. હા.
તો હતા. ઉછે દલ ચહેરો ટકરાતી જા રક છે. સાંજ ના સમયે બહુ લોકો હતા, બધા પરિવાર સાથે ફરતા હતા, બાળકો ડરતા હતા અને ઘણા ઘણા લોકો ફોટા પાડતા હતા. મને પણ ઠંડી હવા અને આસપાસ ખુશી ભર્યું વાતાવરણ હોય. તો મન હરવો થઈ જાય છે.
તો ક્યારેક વરસાદમાં પ્રવાસ કર્યો છે હા. એક વખત અમે રા માં ગયા.
એક વખત વખત અમે ડાંગ વિસ્તારમાં ગયા હતા. વરસાદમાં બધે લીલી તરી લીલી તરી હતી.
અરે વાહ. વરસાદમાં પહાડો અને ઝરણા જોવાની મજા જ કઈ અલગ હોય.
ઘણી જગ્યા એ પોતાન.
વરસાદમાં ગરમ મકાઈ ખાવાની મજા આવી હશે ને હા, હા, અને ગરમ ચા સાથે બહુ મજા આવી.
ચા સાથે.
મન તો પ્રવાસ માં રસ્તાની નાની દુકાનો બહુ ગમે ત્યાં એની સાદકી જ કઈ અલગ હોય છે
છતાં મદદ કરવા તૈયાર રહે છે.
એક વખત અમે રસ્તામાં અટવાઈ ગયા હતા, તો ગામના લોકો અમને છાયા બેસાડી અને પાણી આપ્યું. કેટલું સારું લાગ્ હ આવી વાતો
ગ્યો હશે, અ યાદ રહે છે. પ્રવાસ માનસ ને સારા લોકો સાથે મરાવે છે તું ક્યારેક એક એકલીક ક્યાય ફરવા ગઈ છે? સખીઓ સાથેના પ્રવાસ તો અલગ જ હોય. છે સતત થશે અને વાતો ચાલત તી રહે છે.
હ.
હા અને નથી આખી રાતો વાત જ ચાલે, સાચું બસ માં ગીતો ગાવા. નાસ્તો કરવો. અને બારીમાંથી બહાર જોવું બહુ ગમે. છે.
તને પહાડ વારી જગ કે વધારે ક